હલો
હલો હા અ કેમ છો, શું કરો તમે
બસ બેસીી જ છો, તમે
હા હું પણ ચાલતી જ છુ, ખાઈ ને
હા એક જગ્યા બેઠ એક જગ્યા બેસી જાાવ ચાલવા કરતા તોવા જ સારો આવ
અચ્છા સારુ
એટલે જ ધ્યાન ન અવાજ નથી આવતો હતો.
હા હા એમ તો મારો અવાજ જરાક ઘીરો છે ને એટલે પણ
ના પણ મને ખબર નહ હતી.
અચ્છા એવું છે, હા કઈ નહી અ તો તમે મને કઈ જણાવો મને કઈ જાણવું છે એમ જેને જેનાથી મારી હ હલો
હા હવે આવે છે, તો આવી રીતે જ વાત કરુ
હા તો તમે છેને, મને કઈ જાણકારી આપો જેનાથી મારી જિજ્ઞાસા વધે મને બધું જાણકારી મળે તો
તમામારે અવાજ ધીમે આવે છે.
હા હા તમે તમે બોલો તો ખરા મને તમારા હ મારે તમે તમને સેના વિશે ખબર છે તે બધા વિશે તમે જાણકાર જેમકે હમણાં હાલમાં ચોસો આનું છે.
હ
ચોમાસા વિશે કઈ કહો કે પેલા કેવું હતું હમણાં કેવું છે, એમ બધુ હમણાં તો સમાચાર પણ મળતા છે, કે ચોમાસાના વાદળો જે હતા તે પણ ગાયબ થવા લાગ ગયા છે, તો આ બધું સેના કારન્ટ થાય છે મને જરાક તમે જાણકારી આપો
ચોમાસા ના વાદળ ગાયબ થઈ ગયા છે, તો સાચી વાત છે મેં પણ સાંભળ્યું છે.
હા
તે છેલ્લા છેલ્લા, કેટલાક દિવસોથી ધીમી પડી ગઈ છે ચોમાસાની ગતિ
હા
અને આ આપણા રાજ્યમ હા પછી કેટલાક અહેવાલો મુજબ એવું છે, કે રાજ્યમાં સામાન્ય કરતા લગભગ નેવું ટકા થી ઓછો વરસાદ નોંધાયો છે, એટલે અચ્
અચ્છા એવું છે એટલે આ વખતે તો ભાઈ બહુ ગરમી લાગવાની છે.
સ
હ હલો તમે છો ને
હલો અવાજ આવે છે.
હ આવે છે, પણ હું શું કેવ હા હુ, શું કેવુ જ્યારે તમે ન નાના હતા. ત્યારે તમે શાડામાં હતા. ત્યારે ચોમાસું આવ્યુ. ત્યારે તમે કેવી રીતે એમ બિહેવ કરતા કે કેવું લાગતું તમને એટલે કે આપડે જયારે નાના હતા જય્યારે કે હું નાની હતી. તો મને એમ વાદળને એમ ગડગડાટ થાય ને કાળા થઈ જાય વાદળ તો મને બહુ જ ગમતું એમ ઘરે જવાનું કે હુ, ભીનાતી- ભીનાતી જાઉં તો તમારે એમ નાનપણને પ્રન્સ કેવાતા વર્ષતના
ખુબ સારા હતા.
અચ્છા. તો તમે તમારી ભાઈ- બહેનો સાથે મસ્તી કરતા
હા કરતા જયારે વરસાદ ના ટાઈમમાં લાઈટ જતી કરે ત્યારે બો ઘણી બધી યાદો છે. અમારા જે પેલાના
હલો તો તમે મને બીજી કઈ આપો હા તમે મને બીજી કોઈ જાણકારી આપો, જે તમને ખબર હોય. અને ફોન છેને તમે કાન પાસે રાખો
કાન પાસે જ છે ફોન તો
હા. તો હવે બોલો
બીજી કઈ માહિતી આપુ
એ ક્યાં ફોરવડઈ મને હા બોલત હલો
હિલસ્ટેશન
હા હા હા
ગુજરાત માં એક માત્ર છે. સ્ટેશન સપુતારા. જેમા વાદળો ને એવું ઘણુ સારુ હોય છે. સનસેટ પોઈન્ટ ને
હા તો હું શું કેવ આપડા ત્યાં જે વિલસન હિલ છે. ત્યાં એમ કેવી રીતે જવું જોઈએ.
ત્યાં કોઈ બી રીતે જાવ તો સારું છે, કારણ કે જગ્યા ઘણી સારી છે.
હા બેસ્ટ કયુ છે, કે બેસ્ટ કેવી રીતે જવાય તો સારું લાગશે ગાડી, બાઈક, કાર અચ્છા
ટુ વ્હીલર વધારે સારુ હોય, ફોર વ્હીલર પણ સારુ પડે
હા તો હું શું કેવ કે તમે વરસાદમાં કયુંમ શું ખાવા પસંદ કરો છો. કે તમારી મમ્મી બહુ સારું બનાવે કે તમને શું બનાવતા આવડે વરસાદ માટે જેમ કે ભજીયા થઈ ગયા મેગી થઈ ગઈ, તો તમે શું બનાવી શકો છો.
વરસાદના વરસાદમાં જે નેચરલ ઠંડી પડે છે, ઠંડી લાગે છે.
હા હા હા
તેવા વાતાવરણમાં ચાય, ભજીયા અને ખાવામાં જો
તો મને છે ને તમે કઈ રીતે ચા બનાવો છો ને તેની જાણકારી આપી દો કેમ કે બધા જ ચા બનાવે છે પણ કોઈ કોઈને ચા એમ અલગ રીતે બને છે તો મને બસ જાણવ છે, કે તમે કેવી રીતે તે બનાવો છો. હા શું
બ
પપા હા
વધારે સારી વધે છે.
હા સારું તો તમે તેના સાથે પોતે એટલે જયારે ભજી અને ચા બની્યારે તમે પોતે બનાવશ કે તમામે મમ્મી બનાવી આપે છે.
એવું તો મમ્મી બનાવી આપે છે, હ ઉપર હુ જાતે નથી બનાવતો કારણ કે હું જાતે ભજીયા બનાવ ટ્રાય નથી કર્યો
અચ્છા પણ તમને આવડતું તો હશે જ કેમકે તમને ખાવા બનાવવામાં તો શોખ વધારે જ છે તો તમે હમણાં કોઈ નવી હમણાં કોઈ નવી ડીશ ટ્રાય કર્યું હોય જેમના વિશે તમને ખબર હોય તો મને કહો કે હું પણ બનાવી જાઉ
હા જે બધ નવી ડીશ હું ટ્રાય કરી દીધી તો હુ તમને કહી ચૂક્યો છ. પૌવા થઈએ અને બધું અંડા રાઈસ બધું તો મેં તમને કહી ચુકલુ બીજું તો હમણાં હાલ કઈ ટ્રાય નથી કર્યું હા
કે તમે મને હૈદરાબાદ વિશે કઈ કહો જરાક હમણાં કહી દો પછી જરાક તું બીજું કેજો પણ હમણાં જરાક કહી દઉ
હૈદરાબાદ માટે તો શું કવુ બસ એક જ વસ્તુ
સો હૈદરાબાદી બિરયાની
બિરિયાની હ હૈદરાબાદ ની અને મંદી જેને મંદી જો તમને કદાચ ક મંદી કોને કહેવાય તો હા યાદ આવી ગય. મંદીર માં એવું હોય છે કે લી મીટ જ હોય છે, મંદીમા
હા
મ
હા
નથી કરતા હું તમને જો
સારું બોલો
તમે જેવી રીતે ચિકન ને કાપે છે.
હા
મટર જે આવે છે બકરી
હમ્મ તો તેને પણ ખા હા સાંભળથી છો હ તમે છ. હ હલો હા તમે તોહ ને મને સંભળાતુ છે, પણ
કે તમારો ફોન દૂર છે એવું લાગે છે.
ના મારો ફોન દૂર નથી તમે કેવો ને કઈ રીતે ત્યાં બને છે.
હમણાં નજીક આવ્યો છે, તમે પેલા નહી આવતો હતો તમે હા બોલતા
હા મારો અવાજ ધીરો આવતો છે, એટલે
હમણાં સારા આવતો છે તો આવી રીતે અવાજ રાખવો તો સારું છે.
હા તમે બોલો હવે
તો જેવી રીતે ચિકનને કાપવામાં આવે છે નાના નાના પીસમાં તેવી રીતે મટન ને એમાં કાપવામાં નથી આવતુ બરોબર
હા
એને એનું જયારે ઓનલી માથું કાપવા આવે જેમકે એનો જીવ બ એના પછી જે બિરિયાની બને છે, બરાબર એ બિરિયાની ને પેલા એની જે બોડી હોય છે, અંદર એનુ જે આખું જે ટઢાંચું હોય છે, બકરેનુ એનો જે પેટનો જે ભાગ હોય છે તેના અંદરનું બધું એના એના બોડી પાર્ટ બધા કાઢી લે ને અંદર જે ખાલી જગ્યા બ છેને. તેમાં એમાં એ બિરયાનીને ભરવામાં આવે છે બરાબર સમજો ને એ જે બિરયાની ભરી લીધી આપણેે મકરા ની અંદર બરાબર બિર
હમ
ચિકનને મસાલો લગાવી ને આપડે તેવો મસાલો બકરાને લગાવે છેને, એ સીવી નાખે છે અંદરથી અંદર તમે અ અંદર તમે બિરયાની ભરી દીધી એની બોડી ની અંદર બરાબર મસાલો બહાર થી લગાવી દીધો હવે એ બિરયાની ના પડી ન જાય પકવતી વખાતી એટલે એને સીવી નાખે છે, આખુ એની બોડી બંધ કરી દે છે પછી એને ભટ્ટી
અચ્છા
અંદર મસ્ત પાકી જાય એમ બી બિરયાની ઓલરેડી બની જ ગયલી હોય પણ એના અંદર બિરિયાની હજુ ગરમ રહી અને બાર બહાર થી જ આપડ એની સ્કીન પર જે લગાવેલું હોય ને મસાલો તે મસાલો પણ પાકી જાય એટલે મટન નું જે માંસ હોય છે. તે પણ પાકી જાય છે અને અંદર ની બિરિયાની પણ ગરમ અને પછી જયારે એનું પ્લેટ તૈયાર કરવાનું મોટી થાળી મા તો એને ડાયરેક્ટ એની ખાલી સિરાઈ ઉખેડીને એને બસ પછી એ લોકો ડાયરેક્ટ ખાય છે ખાવાળ તો એને મંદી કેય કેમથીડજ એમાં ખરાબ કેમ છે, ખબર આ તમને સાંભળવામાં ખરાબ લાગે પણ ખાવાવાળો નહી બી લાગે ખરાબ પણ એમાં કઈ નથી હવે નોર્મલ મટન બી ખાય છે તો લોકો ટુકડા કરીને ખાય છે પણ આમાં ટુકડા નથી કરતા બસ એ જ ફરક છે. સમય જ એવું એટલે બહ એમ સાંભળવામાં બહ ખરાબ લાગે પણ ટેસ્ટ તો સેમ જ લાગવાનો છે ખાલી આપડે શું છે. અને પીસ કટ નથી કરતા અને ડાયરેક્ટ પકવીને ખાતા છે, તો સરખું જ કેવાય એટલે હું તમને પાર્ટ ટુમાં બધું બરાબર
હા હા હા હા ચાલો હુ, તમને ફોન મૂકું હા ભાઈ